હા બેન કેમ કરો છો.
હા કઈ આજે હું તમારી સાથે થોડીક વાતચીત કરવા મામાંગુ છું. તમને અવાજ મારો આવે છે.
હા હા તમારોજ મને પ્રોપર આવતો છે.
હા તો આજે આપડે થોડીક ગુજરાતી ના ગુજરાતીઓની પરંપરા. અને તેને સ્થાનિક તહેવારો વિશે વાતો કરીશું.
આ મુદ્દો છે હું ક્યારથી ને વિચારી પણ હતું કે આ વિશે પણ મને કોઈ વાત કરવાની છે, તો તમે એના વિશે શું મને બતાવી શકો છો.
હા હું એજ કેવા માંગુ છું. કે આજની જે જનરેશન છે, તે શું કરે કે. ગાડીઓ લઈ ને ફિલ્મમાં જોવા નીકળી જતી હોય છે. પછી ફિલ્મ જોઈને હોટેલમાં ખાય ને ઘરે આપી ને. અને કહેવાર બર્થડે ને એવું બધું સેલિબ્રેટ કરી દેતી હોય છે. ત્યારે આપડે પેલાના જમાના ની વાત કરી. જો ત્યારે કોઈની બર્થ ડે હોય કે પછી કોઈ સ્થાનિક તહેવાર હોય ત્યારે મેળાઓ લાગે. મેલાઓમાં બાળકો સાથે માતા પિતા પણ જતા અને નાના બ ચા ઓ જીદ કરે કે ના અમને ચકડોરમાં બેસવું છે. એટલે મમ્મી પપ્પા બેસ્યા હતા પછી નવી નવી વાનગીઓ ખવડાવતા ત્યાંની નવી નવી વસ્તુઓ લેવડાવતા રમકડા પછી મને લોકો બંગડી લે પપ્પા લોકો કપડા લઈ બુટ લઈ આપણા માટે રમકડા પછી ઘડિયાળને આવું બધું લેવાની પછી મેળો માણવાની મજા જ કઈ અલગ હતી અને હાલની જનરેશન ની વાત કરીએ તો એ બધા ફોન માં જ વ્યસ્ત થઈ ગયા છે જે લોકોને આપડા ગુજરાતની જે પરંપરા છે કે આપડા ઘરે કોઈ વ્યક્તિ આવે તે એને આપડણે અતિથથી માનીએ છીએ અતિથી દેવો બધાને આદર ભાવથી રાખીએ છીએ એવું બધું આજની જનરેશનમાં થોડું ઓછું જોવા મળે છે એના લીધે આપડી સંસ્કૃતિ થોડીક લુપ્ત થતી જોવા મળે છે. પરંતુ અમુક શહેરો એવા પણ છે જે આપણી સંસ્કૃતિ અને પરંપરાને આગળ વધારવાના સતત કાર્યો કરે છે જેમ કે અ ગુજરાતમાં પછી રાજસ્થાન માં તે લોકો પોતાની સંસ્કૃતિ ખુબ સારી રીતે જાળવે છે. એમના પહેરવાના વસ્ત્રોથી માંનીને એમની ભાષા એમની ખાવાની વાગીઓ એમનું આ બધું જ છે તે આપણને એ લોકોનું આખું કલ્ચર બતાવે છે. એમની જે પહેલેથી ચલી આવતી જે પરંપરા છે તે ને દર્શાવે છે એના વિશે શું કેવું છે તમારે
હા તમને તો ખુબ જ સારી વાત કરી છે તમે તો એની સાથે સાથે મને પણ બતાવ્યું ક્યાં એને કેવું ખર્ચા છે કે એટલે કે કયા રીતિ રિવાજો કઈ સંસ્કૃતિ છે તો જાણીને ખુબ જ ગયમું હવે તો આપડણે વાત કરીએ તો ભારત એ વિવિ છતા આમાં એકતા નું પ્રદર્શન કરે છે એટલે કે ભારતમાં તમને ખબર જ છેાય કેટલા બધા રાજ્યો છે. અને રાજ્યોમાંથી કેટલા બધા આપડે કોઈ જોઈએ તો કોઈક આપડે બિહાર થી બોલે છે કોઈ ઉત્તર પ્રદેશ થી આવે છે. છે કોઈ ગુજરાતી છે જેમ કે આપણે ગુજરાતી કોઈક રાજસ્થાની છે હવે. એટલી બધી ભાષાઓ છે તો પણ આજે આપણે જોઈએ છે. કે કેવી રીતે બધી જ બધાની સાથે આપણે મળી અને ભેગા રહીને આપડણે કેવી રીતે સંપીને રહીએ છીએ તો આ બાબત એ આપણેે કેટલી સારી કહેવાય અને આપણે કેટલી મોટી સંસ્કૃતિ નું પ્રદર્શન કરે છે. હવે આપણેે જોઈએ છીએ તો હવે ગુજરાતમાં જેમ રીતે ગરભા રમાય છે. તો હવે આપણે જોઈએ છે તો એ ગર્ભ માત્ર ભુજિયા તો નથી રમતા એ એની સાથે સાથે આપડણે જોઈએ તો રાજસ્થાન ના લોકો એ પણ ગર્ભાારમ હોય છે એમને પણ આવડે છે. આપણા ઉત્તર પ્રદેશના લોકો એ પણ બિહારના લોકો એ પણ એટલે કે જેટલા પણ રાજ્ય છે તેમાંથી બધાને જ ગરભા રમતા આવ આવડતું હોય છે અને જો વાત કઈને રાજસ્થાન ન તેમાં પ્રખ્યાત ન જેમ કે ઘુમર આવી ગયું એ છે તો આપણે એવું નથી કહી શકતા કે માત્ર રાજસ્થાનના લોકોને જ ઘુમર આવે છે એટલે કે જે ભારત દેશ છે એ સંસ્કૃતિ નું પ્રદર્શન કરતો હોય છે અને તેમાં આવે છે તહેવારોની વાત તો તહેવારો એ હવે આપણા જે મેન મેન તહેવારો છે જેમ કે દિવાળી હોળી આ બધા તો બધી જ જગ્યા હોય જ છે ને સાથે સાથે જેમ વાત કરી લઈએ કે જે કયાક કેટલાક કેટલાક રાજ્યોમાં થતા હોય છે જેમ કે હવે વાત કરી લઈએ અરે એ પંજાબમાં થાય છે જેમ કે લોહરી થાય છે તો એ માત્ર પંજાબમાં થાય છે પરંતુ આપણેે જોઈએ તો આપણા એની સાથે સાથે આપણે બધા જ રાજ્યના લોકો પણ એને ઉજવણી કરતા હોય છે ભલે તે ક્યાં અં અહી નહી થતું હોય તો શું પણ એનું ઉજવણી આપણેે પણ કરતા હોય છે કારણ કે આપડે વાત કરીએ છીએ વસુધાવ કુટુંબ કડ એટલે આખું વિશ્વ એ આપણું દ આપણું કુટુંબ છે આખું વિશ્વને આપણે કુટુંબ માનીને ચાલીએ છીએ એટલે આપણેે બધાની સંસ્કૃતિ બધા નથી તહેવારો બધાને જ બધાની જ જે ભાષાઓને છે બધાને જ આપણે માન અને સન્માન આપતા હોએ છીએ અને વાત કરી લઈએ જો તમે જેમ કે વાત કરી હવે તહેહારો નની તો એ ત્યહારો બધા ધર્મ માં અલગ અલગ થતા હોય છે કે જેમ કે આપણે જોઈ જોઈએ છે કે આપડા કેટલાક બધા એવા જેમ કે ધર્મો છે એના પણ આપણે અલગ અલગ તહેવારો છે પણ આપણે તેમની ઉજવણી કરતા હોય છે કારણ કે આપણે વાત આપણે ને રહીએ છીએ એટલા માટે ને સંસ્કૃતિ પણ બધાની અલગ અલગ હોવા છતાં પણ આપણે સાથે રહીએ છીએ આ સૌથી મહત્વની બાબત કહેવાય છે દિવાળી માં જોઈએ તો આપણેે પ્રકાશ ઉજવણી કરીને આખું તહેવાર મનાવીએ છીએ હોળીમાં જોઈએ તો આપણેે રંગોનો ત્યોહાર છે જે આપણે રંગો જેમ જે આપણેે રંગોમાં મળી જઈએ છીએ બધાને રંગો લગાવીએ છીએ નવરાત્રીની વાત કરીએ તો નવ દિન આપડે ગરબા રમીએ છીએ અને તેમાં ભક્તિ રસ માં રહીએ છીએ એવા બધા આપડે બધા તહેવારો છે અને એ આપણે બધા એક મળીને પ્રેમથી અને એકતાથી અને ખુશી થી બધા તહેવારોનું પાલન કરતા હોય છે અને તેની ઉજવણી કરતા હોય છે નાના નાના બાળકો એ તહેવારનો કેટલા દિવસથી ઈંતજારો પણ કરતા હોય છે કે તહેવારો આવશે અને આપણેે મજા કરીશું તો એના વિશે તમાર શું કહેવું છે